હલો.
હલો.
હા બેન, કેવા છો?
મજામાંછો, તમે બોલો?
હુ પણ મજામાં છું, હું કેતીતી ને કે આજકાલ છે ને અમારા ઘરે છે ને અરે ઘણી બધી બીમારીઓને એવું બધું થાય છે, તો અમારી બાજુમાં એક આંટી આવી ગયેલા તો એ કેહેતા હતા કે તમે લોકો ઘરની સ્વચ્છતા સારી તે નહી રાખો તો પણ એવું થાય છે. તો હું તમારાથી પૂછું છું કે તમે લોકો કેવી રીતે ઘરની સ્વચ્છતા કરો છો?
જો પહેલાં તો હું તને એક વાત કહું કે ઘરની સ્વચ્છતા એ આપણા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કેમ કે સ્વચ્છ ઘર આપને તંદુરસ્ત રાખે છે. અને ગંદકીથી બચાવે છે, અને બીમારીઓ તો લાગ જ નહીં એથી ઘર આપણ ખૂબ જ સ્વચ્છ રહે છે. જેમ કે ઘરને સ્વચ્છ રાખવા માટે એ બે ટાઈમ પહેલાં પોતું કરો તો ખૂબ જ જરૂર છે જરૂરી છે સા સવારે, અને સાંજે અને ઘરને સ્વચ્છ રાખવા માટે જો બાળકો બહાર જાય રમવા માટે તો એ જ્યારે અંદર આવે તો પહેલા તો એને અ પહેલાં તો એને હાથ પગ મોહને ધોડાવવાનો પછી એના કપડાંને ચેન્જ કરવું. અને ત્યાર પછી આપણે પણ બહારથી ઘરની અંદર આવીએ તો આપણે પણ હાથને વોશ કરું ત્યાર પછી ત્યાર પછી જ કોઈ પણ પ્રકારની વસ્તુ ખાવું અને ઘરમાં ફરવું. અને હુ તો એ જ કહું છું કે અ દૈનિક સફાઈ કરવાની આદત તો હોવી જ જોઈએ, જેમ કે ઝાડું ઓછા અને કરવાથી દૂર દૂર થાય છે અને આજથી ઘર સુંદર અને સાફ બને છે. અને રસોડાની વાત કર તો રસોડાની સફાઈ કરવી તો ખૂબ જ જરૂરી છે. કારણ કે તેમાં ખોરાક બનાવવાની જગ્યા છે, અને ત્યાં તો સ્વચ્છતા હોવી જ જોઈએ આથી આરોગ્ય સુરક્ષિત રહે છે. અને કોઈ પણ પ્રકારની બીમારી ન ફેલાય. અને પાણીના વ વાસણને અ અટકાવી પાણીના વાસણને અટકાવી અ સાફ રાખવવી જોઈએ. કારણ કે તેમાં ગંદા પાણીથી બીમારીઓ થાય છે આથી સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. અને હું તો એ પણ કહું કહેવા માગુ છું કે કચરો સમયસર ફેંકોવો જોઈએ. કારણ કે ઘરમાં કચરો રાખવાથી દુર્ગંધ ફેલાય છે આથી જીવાણુ વધે છે અને બીમારીઓ તો એનાથી વધારે થાય છે. કેમ કે કચરો એ પોતાના ઘરમાં જ હોય છે. એથી અને બાથરૂમ અને ટોયલેટ બાથરૂમ અને ટોયલેટની સફાઈ તો ખાસ જ કરવી જોઈએ. તેને નિયમિત રીતે રોજે સાફ કરવો જોઈએ કારણ કે આથી બીમારીઓ તરી શકાય છે. અને જેના કારણે ઘ અ ટોયલેટથી બહાર આવતા પહેલાં આપણને હાથ પગ અ ને લૂચવું જોઈએ જેથી આપના ફ્લોર પર કોઈ પણ પ્રકારની ગંદકી ના હોય. હવે હું એ પણ વાત કરવા માગુ છુ કે હવા અને, પ્રકાશ હવા અને પ્રકાશ માટે બારીઓ ખોલવી જોઈએ પરંતુ તાજી હવા આવવાથી ઘર શુદ્ધરે છે અતિ સ્વચ્છતા અને સુધરે છે. અને તમે શું કહેવા માગો છો કે આપણે ઘરની કેવી રીતે સાફ સફાઈ રાખવી જોઈએ?
હા તમે તો ભારી ખરી વાત કરી, હવે તો. જે રીતે મ બ અમે લોકો એ એટ બધીચ્છતા પારથ થઈ શકે છે એટલા માટે અમારી ઘરે એવું બધું થાય છે તો ઘરનું એ સૌથી મહ સ્થ છે કે જ્યાં આપણે રહીએ છ છે હું માનું છું કારણ કે આપડણે ત્યાં રહીએ છીએ એટલા માટે આ બધું સૌથી મહત્વના સ્થાનો છે હવે જો આરામ હવે જો આપણે ઘરમાં રહીએ તો આપણે ઘરમાં જ આરામ કરીએ ઘરમાં. ઘરમાં ખાઈએ પીએ બધા કામો એ આપણા ઘરમાં જ થતા હોય છે એટલે તેનાથી હું આ કહી શકું છું કે ઘરની સ્વચ્છતા રાખવી એ ખુબ જ જરૂરી છે અને જો ઘરની સ્વચ્છતા હોય તો આપણું મન ખુશ રહે છે અને આરોગ્ય નથી રહે. અને આરોગ્ય એ બધું સારું રહે છે તો આ ખુબ જ સમજવા જેવી બાબત છે ઘરની સ્વચ્છતા એટલા પરંતુ સમગ્ર ઘરની સ્વચ્છતા એ વ્યવસ્થિત રાખવું જોઈએ તમે જો મ મને હવે આ શીખ મળી કે હવે છે ને અમે લોકો ઘરના જે જાલા અને એ બધું છે અને એ બધુંને ઘરના બેક્ટેરિયા છે એ બધા હવે ધોઈશું અને કોઈ પણ ખાવાનું ખાય છે તો હાથ ધોઈને ખાવશ ખાઈશું અને ઘરમાં કોઈ પણ જાત મચ્છર કે બધું વધારે આવ દેસું નહીં અમારી ઘરની જે આજુબાજુ જે મોટા મોટા ગ્ઢાઓ છે એમાં પાણી ભરાયેલું છે એમાં પછી મચ્છર બેસે છે અને મચ્છર અમારી ઘરમાં આવીને ખાનામાં ખોરાક માવીને બેસી જાય છે તેથી પણ અમારી ઘરે બીમારીઓ થઈ શકે. તો હવે જો આપણે ઘરને સાફ નહીં રાખીએ તો બીમારી ફેલાય છે અને માખિયાનું જીવનંત ગંદકીઓ વધી જાય છે ડેન્ગ્યુ મલેરિયા જેવી બીમારીઓ પણ ફેલાય છે એટલે સ્વચ્છતા રાખવી એ ખૂબ જ જરૂરી છે. આપણે સ મળીને ઘરની સ્વચ્છતા જાણવી રાખીશું તો જ આપણા ઘરથી બીમારીને એ બધું દૂર જશે કારણ કે હવે તમે જેવી રીતે મને સમજદારી આપ્યું એ ખુબ જ મને સારી લાગી કારણ કે એવું થઈ શકે છે કે છે સ્વચ્છતા મી સમાવીશ અને બતાવીશ કે સ્વચ્તા રાખવી એ ખુબ જ જરૂરી છે. વસ્તુ યોગ્ય જગ્યાએ મૂકવી જોઈએ, પાણી નો બગાડ એ ઓછો કરવો જોઈએ, સફાઈ પછી હાથ પણ ધોવું જોઈએ, એ પણ બધું કરવું કરવું જ ખુબ જ જરૂરી છે અને કોઈ સેનટાઈઝર હાથ એ બધું કરતા રહેવું જોઈએ, કારણ કે આપણા હાથમાં બેક્ટેરિયા હોય છે જે આપણા મોડા સુધી જાય છે, તો આપણને બીમારીથી ઈજાગ્રસ્ત કરી દે છે, એટલા માટે સ્વચ્છતા એ ખુબ જ જરૂરી છે. આપણે જેવી રીતે વાત કરીએ તો બહાર ની સ્વચ્છતા. અરે આપ એ બધું સ્કૂલ આપણે સ્કૂલમાં, કોલેજીસમાં જોઈ તો સ્વચ્છતા કરીએ છી એવી જ રીતે આપણે ઘરની સ્વચ્છતા કરવી જોઈએ. હું તો એવું માનું છું કે સ્વચ્છતા કરવી જ પહેલા ઘરથી જોઈએ કારણ કે જો આપણે ઘરે સ્વચ્છતા કરતા હોય તો આપણે બહાર સ્વચ્છતા કરીએ અને જો ઘરે સ્વચ્છતા ના કરતા હોય તો બહાર શું કરવાના તમે એના વિશે શું વિચાર છે.
હા સરસ તમે તો ખૂબ જ સરસ વાત કીધા, પરંતુ હું પણ એવું કહેવા માગું છું કે સ્વચ્છતા રાખવા માટે પહેલાં તો આપણે રસોડામાં કોઈ પણણ વસ્તુ રાંધીએ છીએ ખોરાક રાંધીએ છીએ તો ખોરાકને ઢાંકીને રાખ રાખવો જો જેથી આખી જેથી ત્યાંથી માખી અને જીવજંતુઓ બચી શકે છે, અને તેની અંદર ના જાય જેથી જ્યારે આપણે ખાઈએ તો તે આપણા પેટ સુધી જાય તો ત્યારે આપણે જ નુકસાન કરે છે. અને હું એ પણ કહેવા માગું છું, કે બાળકોને સ્વચ્છતા શીખવી એ ખૂબ જ જરૂરી છે, જેમ કે આથી તેને સારા સંસ્કાર અપનાવે છે, અને તેનાં સ્વાસ્થ્ય પણ સુધરે છે અને કાપડ નિયમિત રીતે ધોવું એ તો ખૂબ જ જરૂરી છે. છે ગંદા કાપડ બીમારીઓથી ફેલાય છે અને જેના કારણે ચામડી રોગ પણ થઈ શકાય છે સ્વચ્છતા માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરવાવો ખૂબ જ જરૂરી છે અને જેના કારણે જો આપ કોઈ કોઈ કોઈ ઘરમાં એ પાલતુ પ્રાણીઓ પાલેે છે પરંતુ પાલતુ પ્રાણીઓને પણ સાફ સફાઈ રાખવી ખૂબ જ જરૂર છે, કેમકે તે લોકોએ પોતાને ઘરમાં જ રહે છે આથી ઘરમાં જ રહીને ગંદકી ઓછું ગંદકી ઓછું થાય છે અને તેમાં ઘરમાં સુગંધ માટે સ્વચ્છતા જાળવી એ પણ જરૂરી છે અને આથી વાતાવરણ આનંદદાયક બને છે અને જો કોઈ પણ પાલતુ પ્રાણી હોય તો તેને બહાર ફરવા માટે લઈને જઈએ તો પહેલાં આવીને એને એને પણ સાફ સફાઈ કરીને ત્યાર પછી ઘરની અંદર મળે અને એ પાલતુ પ્રાણીઓથી બાળકોને તો દૂર રાખવું એ તો ખૂબ જ જરૂરી છે કારણ કે એ લોગની ઉપરથી પણ બાળકોને ચેપ લાગી જાય છે. આથી હું કહું છું કે સફાઈથી તણાવ ઓછો થાય છે અને સ્વચ્છ ઘરમાં ઘર રહે તો ઘરમાં તો મન અને શાંતિ બંને લાગે છે. અને એક આ વાત હું કહેવા માગુ છું કે ઘરમાં વધારે ઘોંઘાટ કરવાથી પણ પ્રદૂષણ થાય જ છે જેના કારણે ઘરમાં ધ્વનિનો વધારે ઉપયોગ ન થવો જોઈએ. અને હું ઘરમાં કચરાના અલગ ડબ્બા રાખો તો ખૂબ જ જરૂરી છે. ભીના કચરા અને સૂખા કચરા ભીના કચરાએ ભીના ડબ્બામાં સૂખા કચરા એ સૂખા ડબ્બામાં અલગ રાખવું ખૂબ જ જરૂરી છે. અને સ્વચ્છતા, સ્વચ્છતા રાખવાથી મચ્છર અને જીવાંતુઓથી બચી શકાય છે આથી આરોગ્ય એ ખૂબ જ સરસ બને છે અને ઘરની આસપાસ પણ સાફ સફાઈ રાખવી રાખવી એ ખૂબ ખૂબ જ જરૂરી બને છે અને હું તો એ જ કહેવા માગું છું. આપણે નાનપણથી મોટા થઈએ ત્યાં સુધી આપણે સ્કૂલ અને કોલેજમાં સ્વચ્છતા રાખવા વિશે શીખવે છે અને કેટલાક તો સ્વચ્છતા ઉપર લેક્ચર આપે છે ભાષણ આપે છે, જે આપણે જાણકારી તો હોય છે તો આ જાણકારીથી આપણે સ્વચ્છતા નહીં રાખી શકીએ તો આપણે શવી કામના, એટલા માટે હું કહું છું કે સ્વચ્છતા દરેકની જવાબદારી છે અને પરિવારના દરેક કે શબ્દને ધ્યા ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી છે અને અંતમાં હવે હું એ જ કહીશ કે ઘરની સ્વચ્છતા આરોગ્ય અને ખુશી માટે તો ખૂબ જ જરૂરી છે અને તેની નિયમ નિયમિત રીતે જાળવી એ ખૂબ જ જરૂરી બને છે. હવે તમે કઈ કહેવા માંગો છો મને?
અને તમે મને ઘણી સારી વાત કરી મને ગમ્યું ચાલું મળીએ.
ઓકે. મને પણ તમારી સાથે વાત કરીને ખૂબ જ સારી રીતે સમજવા પડી અને આવી પછી અમે વાત કરીશું ચાલો તમારું પણ ખૂબ ખૂબ આભાર.
તમારો